હા અવાજ આવે છે મિત્ર
હા આવતો જ છે અવાજ.
હા. કેમ છો?
મજામાં તમે
હું પણ મજામાં બસ કેમ આજે યાદ આવ્યું આજે યાદ આયવુ કે
હ આજે યાદ આયવી તમારી
બરાબર. કેવું ચાલી રહ્યું છે કોલેજ લાઈફ
કોલેજ લાઈ સારી તમારી
બસ ચાલી રહી છે. હવે વરસાદ નો મોસમને કોલેજ જવા
તમારા બાજુ વરસાદ આવી રહ્યો છે
હા આવે છે થોડા થોડા થોડા દિવસોમાં આવે છે થોડું
બાજુ તો નથી આવતો.
એ તો એવું જ છે જ્યાં પડવાનું હોય એ ત્યાં જ પડે.
હમ્મ. તમે શું કરી રહ્યા છો?
બસ બેસીને હમણાં જમીને બેઠા છે.
કોલેજ માંથી આવી
કોલેજમાં તો આપણેે મોર્નિંગ છે એટલે વાંધો નય આવે
બરાબર.
તો મિત્ર તમે ફ્ર હોય તો આજે આપણેે બાળકોમાં વધી રહેલ મોબાઈલ ફોનની આદત વિશે વાત કરીએ.
હા ચાલ આપણે ચાલુ કરીએ.
હા તો એમાં કારણ કે આજના સમયમાં નાના બાળકો ખુબ જ વધુ કલાકો સુધી મોબાઈલ જોતા હોય છે તો એમાં ઘણા બધા સાઈડ ઇફેક્ટ હોય છે તો એ મોબાઈલ થી આપણે શરીર પર સાઈડ ઇફેક્ટ હોય છે અન તે સ્વાસ્થ્યનું બગડી નાખ બગડી જાય છે. તેખ હા.
બાળ બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર કરે છે. તેઓને ચીડિયાપનું અનુભવી શકે છે. તે ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલ પડે છે તે લોકોને. તેથી મોબાઈલ વાપરવું યોગ્ય નથી.
હા તમારી વાત સાચી છે કારણ કે હું પણ અહિયાં જઉં છું. મારા મિત્ર છે મિત્રો છે. તો એ રાત દિવસ મોબાઈલમાં જ જે પબજી છે ફ્રી ફાયર છે. અને ઇન્સ્ટાગ્રામ પ રીલ્સ જોયા કરતા હોય છે તો એમાં સ્ક્રીન ટાઈમ બઉ વધારે છે એટલે એમાં પણ એનું ખૂબ જ સાઈડ ઇફેક્ટ થવાના ચાન્સીસ છે કારણ કે હા. ચોવીસથી ચોવીસ કલાક જેવા અમુક વાર તો મોબાઈલ જ જોતા હોય છે તો મ ને એવું લાગે છે કે એ લોકોનું ભવિષ્યમાં શું થશે એમ. કારણ કે આજના જમાનામાં તો મોબાઈલ એવું છે કે મોબાઈલ વગર હગવા પણ નથી જતા. ને એવા લોકો મેં ઘણા જોયા છે કારણ કે કે વી ગયલા છે આદત થી મજબૂર છે. હ લોકો અને આ આદત છૂટવાનું ખુબ જ મુશ્કેલ છે હતું. પરિવાર સાથે સંબંધો પણ સરખા નથી રાખી શકતા. અને અભ્યાસ છે. બીજું સમય પર કેટક સોશિયલ મીડિયા પર સમય કરતા ખુબ જ જોવા મળે છે મને એવા લોકો શું મિત્ર તમારા નજરમાં એવા મિતર છે.
હા મારા નજરમાં પણ આ મિત્રો જ છે. મારે આજુબાજુમાં બે ત્રણ તો રોજે ફ્રી ફાયર માં લાગી રહ્યો. .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
આ સમસ્યાનો ઉકેલ માતા પિતા શિક્ષકો અને સમાજના સહકારથી શક્ય છે.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
બાળકો માટે દરજ મર્યાદિત સ્ક્રીન ટાઈમ નક્કી કરવી જોઈએ. તેમને બહાર રમવા રમવા મોકલવું જોઈ માતા પિતા એ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
પછી પુસ્તકો વાંચવા ચિત્રકામ વગેરે જેવ સર્જાન પ્રવૃત્તિઓમાં જોડાવતા તેને પ્રોત્સાહિત કરવું જોઈએ. જેથી તેઓ મોબાઈલ થી દૂર રહે. ભોજન સમય અને સુતા પહેલા મોબાઈલ નો ઉપયોગ ટાળવો જોઈએ માતા પિતા અ એ પણુ સંતુલિત મોબાઈલ ઉપયોગ નું ઉદાહરણ આપે જેથી બાળકો સારી રીતે ટેવો શીખી શકે મોબાઈલ મોબાઈલ એ આપણા માટે ફાયદાકારક અને હાનિકારક પણ છે
હા તું એકદમ સાચી વાત કરે છે મિત્રો કારણ કે પેલા બાળકો સાંજે મિત્રો સાથે બહાર રમવા જતા હતા સાયકલ ચલાવતા હતા ક્રિકેટ જેવી કબડ્ડી જેવી બીજી રમતો રમતા હતા પરંતુ હવે મે જોમ છું ને તો ઘણા એવા બાળકો બહાર રમવાને બદલે મોબાઈલમાં જ વ્યસ્ત રહે છે જેના કારણે તેમની શારીરિક કસરત પણ ખૂબ ઓછી થઈ જાય છે અને મને એવું લાગે છે ને કે આ સમસ્યામાં બાળકો જેટલો જ વાંક ઘણી વખત માતા પિતાનો પણ હોય છે અને કારણ કે ઘણા બધા માતા પિતા બાળકને શાંત રાખવા અથવા પોતાનું ક સરળતાથી કરવા માટે નાની ઉંમરમાં જ મોબાઈલ આપી દે છે અને પછી ધીમે ધીમે બાળકને તેની આદત પડી જાય છે તો એ ખૂબ જ ખોટી આદત છે કારણ કે એક વાર મોબાઈલની આદત પડી જાય તો બાળકને તેનાથી દૂર કરવું ખુબ જ મુશ્કેલ બની જાય છે અને જો થોડા સમય માટે પણ મોબાઈલ મળે તો કેટલાક ગુસ્સા કરે છે પ છે રડવા લાગે છે કોઈના કામમાં મન નથી લગાડતા તો એ બધી સાઈડ ઇફેક્ટ જોવા મળે છે મિત્રો કારણ કે મોબાઈલનો વધુ પડતો ઉપયોગ આંખો માટે પણ સારો નથી અને લાંબા સમય સુધી સ્ક્રીન સામે બેસી રહેેવાથી આંખોમાં દુખાવો માથાનો દુખાવો ઊંઘમાં પણ તકલીફ થઈ શકે છે જેના કારણે બાળકના સ્ોર્સ પર ખરાબ અસર પડે છે અને એટલું જ નહીિ પરંતુ જો બાળકો આખો દિવસ મોબાઈલમાં જ વ્યસ્ત રહે તો તે પરિવાર સાથે પણ વા નથી વાતચીત નથી કરી શકતા મિત્રો સાથે રમવાનું બંધ કરી દે છે અને ધીમે તે એકલા રહેવાની આદત પડી જાય છે અને જે તેમના સ્વભાવ અને આત્મવિશ્વાસ પર પણ અસર કરી શકે છે તો આપણને કાળજી લેવી જોઈએ મિત્રો કારણ કે આપણું જીવન માત્ર મા મોબાઈલ જોવામાં જ નથી મળતું પરંતુ આપણ કરિયર પર ફોકસ અને અભ્યાસક્રમ છે અને માતા પિતા જોડે ટાઈમ આપવો એ પણ ખુબ જ સારું કહેવાય તો એ વસ્તુ પણ આપણને મો મોલ ને છોડીને કરવું જોઈએ તો તમારું તમારું શું કેવું
હમ મોબાઈલ એ અભ્યાસ પર પણ અસર કરે છે સામાજિક જીવન પરમા અસર કરે છે મોબાઈલની આદત બાળકોના અભ્યાસમાં સૌથી મોટો અવરોધ બને છે તેઓ હોમવર્ક અને વાચન કરતા નથી ગેમ અને સોશિયલ મીડિયામાં વધુ સમય વિતાય છે. પરિણામે અભ્યાસમાં રસ ઘટે છે પરીક્ષામાં ઓછા ગુણ આવે છે અને ભવિષ્ય પર પણ નકારાત્મક અસર થાય છે. શિક્ષકો દ્વારા સમજાવવામાં આવતા આવતી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં પણ મુશ્કેલ પડે છે. જેથી બાળકો એક્ઝામમાં સારા માર્ક લાવી શકે. નહી. અને સામાજ સામાજિક જીવન પર પણ અસર થાય છે. મોબાઈલમાં વ્યસ્ત રહે છે બાળકો સતત મોબાઈલમાં વ્યસ્ત રહે છે. તેઓ પરિવારના સભ્યો સાથે ઓછો સમય વિતાય છે કારણ કે કારણ કે તેઓ મોબાઈલમાં વ્યસ્ત રહે છે. જેના જેના કારણે તેમના વ્યક્તિના વિકાસમાં અવરોધ આવે છે. સામાજિક સંબંધો નબળા પડે છે અને એકલતા અનુભાની અનુભવન ની શક્યતા વધે છે. જેથી જેથી મોબાઈલ આપણા માટે હાનિકારક છે અને ફાયદાકારક પણ છે. કેટલાક સંજોગોમાં મોબાઈલ ખૂબ ઉપયોગી નીવડે છે. જયારે આપણને ખરેખર મોબાઈલની જરૂર હોય ત્યારે આપણે આપણે મોબાઈલનો ઉપયોગ કરવો જોઈએ.
નકામા સમયમાં
આ મિતે તેને શાળાઓ પણ આ બાબતમાં મહત્વની ભૂમિકા ભજવી છે. કારણ કે શિક્ષકો બાળકોને મોબાઈલ ના ફાયદા અને નુકસાન વિશે સમજાવી શકે છે. રમત ગમત, વાદજન અને સર્જના મક પ્રવૃત્તિઓમાં વધુ ભાગ લેવા માટે પ્રેરણા આપી શકે છે. તો મિત્રો એવા ઉપાયો છે કે જે તમને ખબર હોય?
મિત્રો આપણે બાળકોને મોબાઈલ થી દૂર રાખવા માટે પ્રથમ તો રમત રમતમાં રસ ધરા ધરાવવો જોઈએ જેથી બાળકો મોબાઈલને મૂકી રાખીને રમતમાં વ્યસ્ત રહે. ચિત પછી પુસ્તકો મચાવા જોઈએ. તો અન્ય કાર્ય કરવામાં વ્યસ્ત રાખવું જોઈએ બાળકને જેથી તેઓ મોબાઈલથી દૂર રહે.
મોબાઈલ ઓછા ટાઈમ માટે આપવો જોઈએ બાળકો પાસે.
હા, બરાબર અને હું તો અંતમાં એટલું જ કહીશ કે મોબાઈલ પોતે ખરાબ નથી પરંતુ તેના તેનો વધુ પડતું અને ખોટી રીતે ઉપયોગ નુકસાનકારક બની શકે છે. તેથી બાળકોમાં નાની ઉંમરથી જ મોબાઈલનો સમજદારી પૂર્વક અને મર્યાદિત ઉપયોગ કરવાની સારી આદત આપણને મતલબ વિકસાવવી જોઈએ એમ. જેથી તેનું જેથી તેમનો શારીરિક, માનસિક અને શૈક્ષણિક વિકાસ સારી રીતે થઈ શકે. તો મિત્ર પાછા મળીએ આપડે.
હમ
હા